હા કેમ છો તમે
હલો
હલો હા અવાજ આવે છે, તમને
હા હવે સંભળાયો પેલા નતું સંભળાતું
હા કેમ છો તમે
બસ જો સારું છે, અમારે અહિયાં ગરમી અત્યારે થોડી લાગે છે, ઠંડો પવન તો છે, પણ વરસાદ હતો આજે એટલે થોડી ગરમી લાગે છે, પણ
હા જમી લીધું તમે
હા જમી લીધું
બરાબ
તમારા ત્યાં વરસાદ આવે છે.
હા અમારે આજે આખો દિવસ હતો પછી સાંજે બંધ પડી ગયો હતો અત્યારે હવે નથી વરસાદ
અમારે અહિયાં ચાલુ થયું છે, ધીરો ધીરો ચાલે છે. હવે તો અ રુતુ છે, એની એટલે સઝન હરાવાનો છે. સારું પણ આવે તો એ બહ ગરમી પડી આવ વર્ષે
હા એ તો સારું એ તો હું જો થી થી વધું ઓનલાઈન જોતી તી મારે કપડાં લેવાના હતા ને તો એમેઝોનને બધા પર જોતી હતી કે સારા મળતા હોય એમાં તો જોઈ લવ એમ
હ તમે ઓનલાઈન વધારે ખરીદતી કરતા હશો કે
ના એટલે મેં જોવ મેં કીધું બે બજારમાં બી જોઈ આવું અને ઓનલાઈન પણ જોવ શે જે સસ્ ું પડતું હોય કરું આજકાલ બધા ઓનલાઈન વધુ ખરીદતા હોય છે.
હા એટલે આમ સારું પણ છે, કે આપણને ટાઈમ ઓછો હોય બજારમાં જવાનું અત્યારે તો ઓફિસ વર્ક વાળા હોય તો આખો દિવસમાં બીઝી રે હ સેટરડે સન્ડેમાં કામ હોય તો ઓનલાઈન શોપિંગ ઘણી વાર બઉુ સારી એ છે, કે તમને ટાઈમ તમારો બચી જાય એમાં માર્કેટ જવાનું ભીડમાં જોવાનું પસંદગી કરવાનું
હા એટલે હા એટલે આજે થોડી ફ્રી હતી એટલે જોયું હવે કાલે સન્ડે છે તો કાલે બજારમાં જોઈશ તો સારું હશે બજાર માં તો અયાથી જ લઈ લે કેમ કે બજારમાં કે આપણે દુકાન માંથી લઈએ તો આપડે ના ગમે તો આમ આપી છે, કે તેમ આમ આપડે બાર ગીનિંગ ભી કરી શકે પૈસા થોડા ઓછા કરાય
બરાબર હા એ જ બરાબ અને બજારમાં ભી બધી તો રીતે સારું પડે અ ઓનલાઈન શોપિંગમાં ટાઈમ બગડે વચી જા અને પેલામાં આપણે થોડુ મારજીન બારજેને કરી શકીએ કે ભઈ ભાવ ઉતારી શકીએ છે.
હા! અને અંદર વેરાઈટ ટી પણ બધી વધુ હોય અને સામે વેરાયટી સાઈઝ બધુ આમ બજારમાં જઈએ તો તેમ સારું મલે એટલે કાલે રવિવાર છે એટલે તો કાલે જઈશ ઉં જોવા
હા! હા, તો બાર પણ, દુકાનોમાં પણ ઘણીવાર પછી આપડે વધારે બધુ આમાં ઓનલાઈન જ બધુ થઈ જશે, પજી કાલે વારા પણ પછી થોડુંક ખરીદી કરીએ તો એમને પણ સારું ને!
એ હા...
તમે ઓનલાઈન ખરીદો કે બજાર માંથી?
બન્ને રાખ ઓનલાઇન લઈ લવ, પછી બધુ જોઉ ભાવ એમાં છે બાર પછી એવું લાગે કે અન્યાય છે તે ખરું અને ઘણી વખત ઓ... ઘ ઓફલાઈન ખરીદીમાં શું વસ્તુ ચોખ્ખી મળી છે હે? કોઈ પણ લઈ લઈએ, એ વખત તો ઓફલાઈન પણ દઉં અને ઘણી વખત હું તો શાકભાજી બી મંગાય લઉં છું ઓનલાઈન કરિયાણુંબી મંગાવી લઉં છું ઘણી વખત,
હા.
કપડાનું બી એમાં કંઈક લઈ લઉ, કપડા પણ ગમતા હોય તો ઘણી બધી વસ્તુ ઓનલાઈન પણ લઉં છું, એટલે બનેવું રાખું, ઓફલાઈન બી રાખુ છું, ખરીદી કરું છું અને ઓનલાઈનબી ખરીદી કરું છું, તમને વધારે શું શું ગમે ઓનલાઈન કે ઓફલાઈન?
મને બનેવ ગમે પણ કેવું કે અત્યારે ભણવાનું ને બધું હોય
હં, હ, એટલે ટાઈમ તમારે
ક્વાર અ, કેઉ કે અ આમ ફ્રી હોઉ તો ઓન ઓનલાઈન જોઈ લવ અને પછી આમ બાર કસે નીકળી હોઉ તો બજારમાં આમ જોઈ આવુ
હમ
હા, એટલે અમુક અમુક વસ્તુ ઓનલાઈન છે, આમાં સારું મળે, અમુક અવે બજાર માં સારુ મળે
હા! એ તો બરાબર.
હં, એટલે આપડે આમ, થોડુ આમ વધારે આમ ક્વોન્ટિટીમાં જોઈ તું હોય કંઈક તો આપડે બજાર માંથી લઈએ તો આપણને ઓછા ભાવમાં મળી જાય બધ્
હા, એ એક વસ્તુ માટે પછી ઓફલાઈન ના જવાય બજારમાં એક વસ્તુ લેવી તો ઓનલાઈનમાં મંગાઈ લઈએ, તો આપડો એટલો ટાઈમ બી બચે અને એટલા માટે કઈ ત્યાં જવાનું એમ બજાર
હા! અને બજ્ જારમાં આમ આપડે જઈએ તો તરત આમ આપણને ના ગમે તો એક્સ આપણને એમ ર એક્સચેન્જ કરી આપે, ઓનલાઈન માં બી કરી આપે પણ બજારમાં કેવું કે જલ્દી થઈ જાય, આપડે પેલામાં તો આપડે જે એક્સચેન્જ કરવાનું હોય, એ લઈ જાય પછી બે આપડે ઓર્ડર કરીએ પછી આવે એટલે ચાર પાંચ દિવસ એમાં જ જતા રહે એટલે દુકાન આપડ બજારમાં જઈએ દુકાનોમાં તો એમાં તો આપણે જઈએ એટલે આપણે જે જોઈએ એક્સચેન્જ કરી શકીએ
હા એ પણ છે.
હા એટલે અને ઓનલાઈનમાં કેવું કે આપડે આપડે ઓનલાઈન પે કરી દઈએ તો અમુક વાર છે. ને બરાબર આવતું નથી જે આપડે મંગાય કે કપડા મંગાય તે બરાબર સાઈઝ ના ના આવે કલર ના આવે બરાબર અમુક ડિફેક્ટિવ વસ્તુ આવે
હા એટલે જોઈતું હોય, એવું ના આવે
અને બજારમાં જો આપડે જોયું જોઈએ પછી આપડણે ખરીદીએ તો એ આમ સારું પડે
વસ્તુ બદલાવામાં બન ઈઝી
હા, હા એટલે જ ને એટલે પછી, તમે સહેમાંથી મંગાવો
મારે તો એવું કઈ નક્કી ના હોય, અમેઝોન હોય ફ હોય, અલગ અલગ હોય કો નક્કી નહી ત્યાંમાંથી જ મગાવ ગમે ગમે એ પ્રમાણે મગાવો
હા, અત્યારે તો બધું બધું આ ખાવાનું સામાન ગ્રોસરી એ બધું પણ બિંકી ને બધા પર
હા બ્લિંકટ છે. જીઓ છે. સેપ્ટો છે. આ બધું ઘણી બધી
હા, એલા આમ બધામાં આમ આપણને, દસ મિનિટમાં આપડા ઘરે આપી દે આપડે મંગાઈએ તો
હમ, પેલા એવું હતું કે કઈક મન થયું ખાવાનું આસ વચે તો જવાનું મે ના એ થાય તો એમ થઈ જાય, કે ચલો ઓર્ડર કરી દે ચાલ આપણને એ જ ટાઈમે ત ખાવા મળી જાય એટલે બ્લમકીિક માં છે, જીઓમાં છે. કે કોઈ બીધાર કોઈ બી એપમાંથી આપણે ઓર્ડર કર મગાવાઈ શકએ
હા એટલે જ ને અને એમાં કેવું કે હા, આપડે અડધી રાતે પણ મંગાય ને તો આમ આપણને આપી જાય, દસ પંદર મિનિટ સુધી માં તો આપી જાય જે, પણ આપડે મંગાઈએ ને
હમ્મ
પછી આપડે કઈક શાકભાજી હોય કે કશું દવાઓ હોય કે એ બધું હોય. તે પણ આપડે છે ને જલ્દી મંગાઈ શકીએ આ બધી એપ્સ આ આવી ગઈ ને તો એનામા
હા ઓનલાઈન માં એ બી સારું છે. કે ઉનાળા માં ગરમી માં બહાર ના નીકળવું હોય તો આપણને, ઘરે વસ્તુ મળી જાય. ચોમાસામાં વરસાદમાં થોડું પલળીએ ને બધા ના રીતે થઈ જાય છે ચાલ આપણા ઘરે વસ તો આવી જાય છે બધા
હા.
એટલે એ સારું છે ઓનલાઈન શોપિંગ હ એ નથી સારી છે સારી વસ્તુ.
હા અને આપણે ટાઈમ ના હોય ને કે ચલ આપડે બજારમાં દૂર હોય અને આમ બજારમાં જવાનું હોય તો ટાઈમ ના હોય તો આપણે ઓનલાઈન ખરીદી શકે. કે આમ બધું આમ બઉ ઉતાવળ ના હોય એ વસ્તુની તો આપણે ઓનલાઈન ખરીદી શકીએ.
હા તો ઈમરજન્સી માં આવી ઘણી વખત સારી પડે છે.
હા જે આપણે બંને વસ્તુ ઓનલાઈન અને ઓફલાઈન બને આમ વાપરવું જોઈએ એમ.
હા.
હા. તમે મંગાવો છો?
હા હું પણ મંગાવ છું, ઘણી વખત મંગાઉ છું.
હા અને કપડા પણ અમુક કુર્તીઓને બધું સારું હોય છે ઓનલાઈનમાં
હા કપડા બી સારા આવે અમુક વખત કોલીટીનું ખ્યાલ ના આવે ને તો પછી થોડુંક ક્વલિટી માં થોડુંક એવું થઇ જાય છે.
હા એ ક્વોલિટી અમુક વાર બગડેલી આવે છે.
ઘણી વખત ઓર્ડર કર્યું હોય શું ના આવે છે શું એવું પણ ઘણી વખત થઈ જાય. ઓનલાઈન એટલે એ બધું થોડુંક ખ્યાલ રાખે છે.
હા. સારું ચલો આપડે હવે કાલે વાત કરીશું.
હા સારું .
હા.